હલો કેમ છો તમે મજામાં છો.
હા મજામાં છો તમે.
હું પણ મજામાં જ હતી.
હા તો અ
ચા નાસ્તો થઈ કયો.
હા હા ક્યાંક ન તમારું
હમ હું તો જસ્ટ હમણાં કરવા જ બેસી હતી.
હા સારું તો છ આજી મે જાતે સાળાઈ ગયા ને ત્યાં ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે વાત થતા હતા તો પ્રાચીન ભારતની વાત થતી હતી તમે હું તમને જરાબ જણાવું. તમને તમે કીધેું ને કે મને પ્રાચીન વિશે જાણવાની ઈચ્છા હતી તો તમે મને કહે છો તો હું આજે કહતી છું તમને કેટલા દીવસ થી કીધું ના હતું તો મને એમ કે ચાલો આજે કહી દઉ.
હા હા એ જ રોજે તો તમારો કોલ આવ પણ તમે કવાનો જ ભૂલી જતા હશો એમ તો તમે રોજે જ કેવો.
હા એજ જરાક મે ભૂલી ગીધ હાજે કહી દઉં તમને.
સારું કયો ને પછી કોમ ન કરતું.
પ્રાચીન ભારતમાં ધાતુ વિદ્યા ન પ્રદાન કેવી છે તે હું તમને જણાવું અ જે આપણા પ્રાચીન ભારતની સિંધુ ખેણની હડપી સંસ્કૃતિના અવશેષોમાંથી જે કાસની નર્તીકીની પ્રતિમા મળી આવી હતી અને એટલે આવી છે. પછી પછી. કૃષણ વંશના રાજાના સમયથી ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષિલામાંથી પ્રાપ્ત થઈ છે.
હા પછી.
પછી દસમી અને અગિયારમી સદી માં ભારતમાં ધાતુ શિલ્પો બનાવની કલા પૂરજોશ માં શરૂ થઈ હતી. તી અને દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમયમાં દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા હતા.
છોલ છોલ વંશ હ કયા રાજાના સમયમાં
ચોલ રાજાના સમયમાં.
ચૌલ રાજાના સમયમાં.
હા પછી આ સમયમાં આ સમયમાં થ તૈયાર થયેલું મહાદેવ એક નટરાજ એટલે કે શિવ શિવજી ન જગવખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિિદ શ્રેષ્ઠ નમૂનો છે
ઓહ અચ્છા મહાદેવ નટરાજ મહાદેવ નું નટરાજ વાળ કર
હા પછી આમાં આ જે શિલ્પ છે આજે ચેન્નઈ એટલે કે તમિલનાડુમાં સંગ્રામમાં સંગ્રહિત છે
ઓહ અચ્છા અચ્છા નહીમાં સંગ્રત અચ્છા
હા પછી ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહાલયમાં એટલે કે સંગ્રહાલયમાં ધનુષ ધારી રામની ધાતુ પ્રતિમા પણ સંગ્રહિત છે ત્યાં
હા હા અચ્છા આગળ કયોો તમે મને હજ જાણકારી આપોને મને એમ પણ બહુ ગમતું છેો આ બધી જાણકારી વિશે જાણવાનો
તો જે ગુપ્તરાવ સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી જે ગ્ત ધાતુ પ્રતિમા હતી તે નાલંદા અને સુલતાન ભવા વી આવેલી બુધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામ માંથી મળેલી જૈન પ્રતિમા ધાતુ વિચાર શ્રેષ નમ
હા હા અચ્છા આવું હતું
હા પછી ધાતુઓમાંથી બવે કલાત્મક દેવી દેવીઓ પશુ પંખીઓ હેચકાલા સાકડાઓ સોપારી કાપાની વિવિધ પ્રકારની સુૂળઓ કલાત્મક દેવીઓ વગેરે ધાતુ શ્રી પણ મહત્વના ગણાય છે
હા પછી
પછી આપણા પ્રાચીનર્ગ રણ રસાયણ વિદ્યા સાથે હું તમને જણાવ રસાયણ વિદ્યા માટે
હા સારું મને રસાયણ રીતે એમ પણ રસ છે જાણવાનો તો મને એના વિશે જાણકારી આપો ને તો મને બઉુ ગમશે
હા તો નાલંદા વિદ્યાપીઠના જે બૌદ્ધ આચાર્ય લાગા છ ને વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરીને ભલામણ કરી હતી પછી તેમણે ભારતીય શાસ્ત્ર ના આચાર્ય માનવામાં આવે છે તેમને નાગા અર્જુનને
અચ્છા ભારતે રશિયન શાસ્ત્ર ના રાજા
આાચાર્યો
અચ્છા
હ તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો પર લખ્યા છે
ઓ અચ્છા બે આટલા એટલી પુસ્તકો પણ એમને લખ્યા હતા
પછી તેમના પારાને ભસ્મ ગ તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગર ચાલુ કરી હોય તેમ મનાય છે પછી નાલંદા વિદ્યાપીઠ એ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા તથા ભટ્ટીઓ બનાવી હતી રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં તેમના મુખ્ય રસ ઉપરસ પછી દસ પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓના ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે
હા આટલું બધું વર્ણન કરવામાં આવ્યું છે મને તો ખબર જ ન હતી મત એમ ધાતુ શાસ્ત્ર એ શાસ્ત્ર વે એમ જરાક જાણકારી હતી જ ને તમે મને જાણકારી આપ્યું મને એમ બહુ જ જ ગમતું તમે તમારી પાસે હજી કઈ જાણકારી હો હતી એ પણ મને આપને આ જાણકારી ત મને બહુ જ જ ઈ છે
હમ પછી બિહાર ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ માંથી મળી આવેલી સાત ફૂટ ઊંચી અને એક ટન વજનથી બુદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી અઢાર ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાીન ભારતમાં
નાલંદા માંથી અઢાર ફૂટ ઊંચી પ્રતિમા મળી હતી બુદ્ધ ભક્ત ગવાની
હા હનુસય વિદ્યાર્થીલી અસાધા પ્રગતિર શ્રેષઠ નમૂના છે તે
ઓ શ્રેષ્ઠ નમૂનો પણ એ છે મને તો ખબર જ ના હતી તમે મને હજી જાણકારી આપો ને મને બહ જ જ રસ આવતો છે આ બધી જાણકારી જાણવામાં તમે મને આજી ક જાણ કર્યા આપ
હા બસ તમે જરાક ડિસ્ટર્બ ના કરો ગુપ્ત સમ્રાટચંદ્ર ગુપ્તે બીજા એ એટલે કે વિક્રમ આદિત્ય દિલ્હીમાં મહરોલી પાસે ચૌ ચોવીસ ફૂટ ઊંચો અને સાત ટન વજન એક વિજય સ્તંભ એલે લો સ્તંભ ઉભો કરખ્યો હતો
હા અચ્છા પછી
પછી આજ દિન સુધી દાળ તડકો અને વર્ષા ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી તે અજીબની અને અચંભિત વાત છે
બહુ જ અચંબિત વાત છે નહી તો આજના ટાઈમ પર તો
હા તેથી તે ર ધને એક આશ્ચર્યજનક બાબત કહેવાય છે
હા હા અચ્છા
પછી આપણે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે જલફ જાણીએ
હા
તેમાં તેમાં ભારતીય વૈદક શાસ્ત્રના પ્ર મહર્ષિ ચરકે પછી મહર્ષિ સુશ્રુતે અને વાઘભટ્ટઠે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી હતી
કચ્છા ભૂતપૂર સિદ્ધિઓ મેળવી હતી
હા પછી વૈદક શાસ્ત્રના મહાન પ્રણીતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં બે હજાર ઉપરાંત વનસ્પતિ ઔષધોનું વર્ણન કર્યું છે
હા હા અચ્છા હજી જાણકારી આપો ને હું મને
પછી મહાન વૈદક શાસ્ત્રી મહર્ષિ શશ્રુતે તેમના શશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા એટલે કે વાડ કા વિધ્યાાસ શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનોો ઉલ્લેખ કર્યો છે
હા હા અચ્છા હજીબી કઈ આગળ કયોો ને મને આના વિશે
છે જે માત્ર વાળને ઉભો ચીડી બે ભાગ કરી શકતા હતા એ એટલો સસ્તાદાર હતો તે
હા પછી
પછી ભારતના પ્રાચીન ભારતમાં હિન્દુઓના ઔષધ શાસ્ત્ર ખનીજ વનસ્પતિ અને પ્રાણી જ ઔષધિ ન વિપુલ ભંડાર છે તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાનું વગકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેના સૂચનો આપવામાં આવ્યા છી
હા હા અચ્છા
તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા નાક કાન સાધવાની પ્લાસ્ટિક સર્જરી પણ ચાલતા હતા તે સમયમાં પ્રાચીન ભારતમાં
બાપરે આવું આજના સમયમાં તો એમ
આજના સમયમાં તે આપણે નોર્મલ કવાય પણ તે સમયમાં આવુંધ જાણકારે તો ઘણા એમ આશ્ચર્યજનક વાત છે
હા એ જ ને આજના સમયમાં એમ તો એમ બધા એમ ચૂટકીમાં એમ સરજી એ બધું થડું એમ વિચારતા છે પણ પહેલાના સમયમાં આવું બધું હતું તેથી એકદમ અચંભિત વાત છે એમ આશ્ચર્ય જનક પણણે એમ
તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિશાન પણ હતા પછી તેઓ રોગોના કારણે અને ચિનો વર્ગીરણ કરતા તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાડવાની પરેચ આપતા પછી પ્રાચીન ભારતના વૈદિક શાસ્ત્રએ પ્રાણીઓના રોગો માટ ટે શાસ્ત્ર વિકક્ષાવ્યું હતું. તેમને અશ્વરોગો અને હસ રોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં હસ્ત આયુર્વેદ અને શલીત્ર અશ્વશાસ્ત્ર નામના ગ્રંથો પણ ઘણા પ્રખ્યાત છે. પછી વૈદક શાસ્ ત્ર ના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો પણ આપ્યો હતો.
મને અષ્ટાંક વાળું ખબર છે એમ જ જાણકારી એના વિશે તો છે તમે બીજી કઈ જાણકારી આપો ને મને.
પછી આપણા પ્રાચીન ભારતમાં ગણિત શાસ્ત્રમાં જે પ્રગતિ થયલી છે તેના વિશે સમજો હું તમને.
હા હા મને ખબર છે પેલા આચાર્ય અ આર્ય ભટ્ટે શૂન્ય ની શોધ કરી હતી, પછી પાાયની વેલ્યુ એ બધી, શૂન્યની શોધથી આપણને બધી રકમો મળી આવી બધી હતી જ ને.
હા હા તે જ તો હું તમને કેવું કે જયારે ભારત તે ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની દશાશ પદ્ધતિની બીજ ગણિત રેખા ગણિત વૈદિક ગણિત તથા બોધાય બોધયનપ્રય વગરે વિશે શોધ આપી છે. તેમાં મહાન ગણેશ શાસ આર્ય ભટ્ટએ શૂન્ય ની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિ ની શોધ કરી હતી તે આપણે બધાને જ ખબર છે.
હા એ તો બધાને જ ખબર.
તેમણે તેમના આર્યભટ્ટિયામ ગ્રંથમાં પાયની કિંમત બાવીસક તમામ સને ત્રણ પણ ચૌથીથી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલક એટલે ગોડાના પરીખ અને વ્યાસના ગુણોત્તર દર્શાવતો અચલાક પાય છે.
હા હા.
પછી પ્રાચીન ભારતમાં જે ગણિત શાસ્ત્રો એકની પાછળ તેપન શૂન્ય મુક્ત મુકવાની બધી સંખ્યા નામ નક્કી કર્યા હતા.
ઓ અચ્છા આવું હતું. મતબ ખબર જ ન હતી આટલી બધી જાણકારી તો.
પછી મોહેન જોધુ અને હડપ્પાના અવશેષો માપવાનેધમાં દશાંશ પદ્ધતિ હતી તેમનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રી હતો.
ખબર છે આ હતી દશાંશ પદ્ધતિ એ આટલી બધી જૂની પદ્ધતિ હશે.
હમ્મ, તે ઈસવીસન અગિયારસો પચાસમાં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ પણ લખ્યો હતો.
ઓહ અચ્છા લીલાવતી પ્રખ્યાત નામનો ગ્રંથ.
તેમણે બીજ ગણિત, અંક ગણિત અને ખગોળ શાસ્ત્ર પર પણ ગ્રંથ લખ્યા હતા. તેમણે સરવાળ અને બાદબાકીની શોધો કરી હતી ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્યએ.
અચ્છા ગણિત શાસ્ત્ર ભાસ્કરાચાર્ય સરવારા અને બાદ બાકી ની શોધ કરી હ
હા. ગણેશ શાસ્ત્રી બ્રહ્મગુપ્ત સમીકરના પ્રકારની શોધ કરી હતી. પછી ગણિતત્રી આપ સ્તંભેશ ચલ્વસૂત્રો એટલે કે પૂર્વેમાં વિવિધ વૈ યજ્ઞ માટે આવશ્યક વિવિધ વિધિઓના પ્રમાણ નક્કી કર્યા હતા
હા હ અચ્છા હું શું કઉ તમને ચાલ તો આપણે પછી વાત કરીએ કે મને એમ કઈ કામ છે.
હા ચાલો
બાઈ હા ને મને બઉ ગયમુ ત